હા આવે છે છેને અવાજ
શું કરતા હતા
બસ બેઠો જોને હવે વિચાર ત બધા બધા એ નાવ ચાલુ છે ને વરસાદ પણ આવે છે હવારે વરસાદ આવે તો બોલો શું કરો
હા એ તો છે આજ હું બજારમાં ગયો હતો તો અમારા ઘર બાજુ વરસાદ નતો લાગતો અને બજારમાં ગયો તો વરસાદ રસ્તા ભીના હતા, ગલીઓ ભીની હતી. બોલો
હા એજ કહું છું ને હવે શું કરવાનું હ ખબર નથી પડતી કે ઉનાળો ક્યારે શિયાળો ક્યારે ચોમાસું ક્યારે
હા એટલે જ મેં ક શું કેવાય હું સવારે જતો હતો મારા મામલતદારની ઓફિસમાં કામ હતું એના માટે ગયો તો ત્યાં અહિયાં મારા ઘરથી ઓફિસ ક્યાંક પાંચ કિલોમીટર જેવી થાય તો પાંચ કિલોમીટરમાં એ બાજુ ના વિ વિસ્તારમાં વરસાદ હતો અને આ બાજુ વરસાદ નતો આ બાજ કોરું હતું અમારી બાજુ બોલો
હા હવે શું કરવાનું એને એ કે બધી ઋતુ બદલાઈ ગઈ છે પેલા પર્યાવરણને કારણે થોડી ઘણી અસર થાય છે મને તો એવું લાગે છે તારું શું કેવું
હા એ તો છે પેલા પર્યાવરણના કારણે વરસાદને કમ્પ્લટ ટાઈમ સમયસર જ આવતો અને એની સિઝનમાં જ આવતો જયારે અત્યારેને વરસાદ સીઝન વગર પણ આવી જાય છે જેનેણે કમોસમી વરસાદ કહીએ એ
અને ત આપડે ઉનાળ છે આપણેે વેકેશન હોય આપણે વિચારએ કે ભાઈ ફરવા જવાનું પ્લાન બનાવીએ અને વરસાદ આવે એટલે આપડું આખું મડ જ બગડી જાય
આપડ પ્લાન બનાવ્યો ફરવા જવાનો અને પછી આવી રીતે વરસાદ આવે એટલે આપડો કારણ કે બધો વરસાદ ચાલુ હોય એના કારણે આપણને જવામાં મજા ના આવે લેન કો પ્યાર પડે એ બાજુ ખ થઈ એટલે
અને પાછી ઉનાળામાં એમ જ વિચાર્યું હોય ને કે આપડે કક ઠંડુ ખાશું અને બહાર ન ફાસ્ટ ફૂડ ખાવાની એની બધી કે મજા આવે પછી એમ વરસાદ આવે ઘર એવા થાય પછી એમ થાય કે મજી બનાવીને ખાયશું બીજું શું થાય ફરવાનું ગા બગડી જ જવાનું
હા એ તો છે અને પાછું હવે તો વરસાદ પણ કેવો છે અમારે પેલા પાટણમાં વરસાદ નોતો પડતો બહુ વધારે અને હવે તો છેલ્લા બે વરષમાં તો વરસાદ પણ કેટલો બધો પડી ગયો અમારા પાટણમાં જ ખાલી આપડ પેલા પાટણમાં ક્યાં વરસાદ પડતો હતો બઉ હું માંડ પાંચ કે દસ ઇંચ વરસાદ થાય અને અત્યારે તો વીસ વીસ ઇંચ વરસાદ થઇ જાય છે પાટણમાં પણ
હવે તો એને હવામાન વિભાગ પણ એમ કે છે કે આ વખતે વરસાદ બહુ મોડો આવશે એ વરસાદ મોડો આવશે તો પણ અતારથી વહેલો આવી જાય છે પછી વરસાદ નહીં આવે તો એનું શું કરવાનું ખેતી બધામાં કબને
હા એ તો છે ખેતીમાંને બધામાં તકલીફ થાય કારણ કે વરસાદ સમયસર ના આવે એટલે ખેડૂતોને પણ નુકસાન આવે કારણ કે જેમાં આપણે પાણી ઉપર જતા હોઈ ખેડૂતોને હવે પાણી વરસાદ ના આવે સમયસર તો પછી છોડવાઓને પાણી એમને મતલબ પાકને પાણી ના મળે તો પછી એના કારણે ખેડૂતોને પણ મોટું નુકસાન આવે
અને પછુ અતારે માવેદન કરેલું હોય એટલે બધું પાક બગડી જાય પછી વરસાદ ના આવે માવેદન કરવું હોય તો પણ ના થઈ શકે પણ હવે
હા એ તો છે ફરીથી વાવેતર કરવું તો પણ ના થઈ શકે અને અત્યારે વાવેતર કરી દીધું કે વરસાદ હવે આપણેે જ આજે સવારે એમ લાગતું થયું કે બઉ આજ તો વરસાદ આવશે જ પરંતુ અત્યારે હવે એકદમ તડકો નીકળી ગયો છે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું તો હવે ખેડૂત કેવી તો પછી અંદાજો લગાવે કે આજે વરસાદની સિઝન આવી ગઈ છે તો કે આપડ પાક વાહીી દઈએ તો બે દિવસમાં વરસાદ આવી જશે અને વરસાદ ના આવે તો પાક મળળી જાય
હા ના હમણા પાછ ઠંડીમાં પણ એવું જ થયું હતું છે ગ ઠંડી નથી આવી ઉત્તરાયણ સુધી નથી આવી પછી ઉત્તરાયણ પછી થોડી ઠંડી આવી એટલે જે ઠંડીનો જે ભાગ થતો હોય એ પણ બગડી જ જવાનો કાર કેટલોું સારો તો થાય નહી એ ઠંડી હોય ઠંડીના કારણે જે આખું વાતાવરણ આખું અલગ થઈ જાય એના કારણે આ કેસ સારો થાય ઠંડીના કારણે પછી નથી પણ થતો
હા એ તો છે કારણ કે આ જે વાત તો બદલાવ જે આવી ગયો છે એજ મેન કારણ છે આ બધાનું અને વાતાવરણ બદલાવ લવાનું કારણ પણ આપણેે જ છીએ જે આપણેે એસી વાપરીએ એ બધું જે કરીએ તો એના કારણે જે વાયુ ઉત્પન્ન થાય છે તો એ વાયુ વાતાવરણને પર્યાવરણને ખુબ જ નુકસાન કરે છે અને પાછું જે બિલ્ડરો અને રોડ રસ્તા બનાવવા વાળા જે બિલ્ડરો એ બધા જાડવા જંગલો કાપીને ત્યાં બિલ્ડિંગો અને રોડ રસ્તાઓને એવું બધું બનાવવા માટે જંગલોનો નાશ કરતા જાય છે જેનાથી વરસાદ આવાવામાં ઠેકાણું રહેતું નથી વરસાદ આવાનું મતલબ
હામ એટલું બધું હતું નહીિ કે બધાને એક એક જ હતા મતલબ બાળકો બધાના ચાર ચાર બાળકો બધા સાથે જહતા આખો પરિવાર મેઘો રહેતો હવે બધાને અલગ અલગ રવ છ એટલે શું કરે એટલે પછી મકાનને બધું વધારે જો ફેક્ટરી વધતી જાય છે અને એના કારણે પછી ઝાડને બધું કપાઈને કપાઈને આ બિલ્ડીંગો ઉભી થઈ જાય છે પછી પર્યાવરણને નુકસાન તવાનું
હા એટલે જ ને આ બધી તકલીફો ઉઊભી થાય છે એનું કારણ પણ આપડે જ છીએ ને આમ તો પહેલાના જમાનામાં જે બધા ખેડૂતો ગામમાં રહેતા અને આ રીતે રડ રસ્તાઓ એવું બધું નતું તો એમાં તો એ ટાઈમે તો તકલીફો નથી જ થતી ને એ આ બધી તકલીફો હવે જ થવાની ચાલુ થઈ
અને તેલંગરતા આપડું બધું જીવન બદલાઈ ગયું એના કારણે તુમાં પણ ફેર આવી ગયો છે શિયાળાની જગ્યા ઉ ઉનાળની જગ્યા ચોમાસું બધું બદલાવ એમાં પણ થઇ ગયો છે પેલા આપડે બદલા સવન ઋતુઓ પણ બદલાઈ હોય છે બધી
હા એ તો છે જ હમણાં આ સાલ આપડે જે એવું થયું હતું ને વચ્ચે જારે શિયાળો પૂરો થવાયો અને ઉનાળા ની શરૂઆત હતી એ વખતે ઉનાળો સવારે એકદમ ગરમી પડે બપોરના ટાઈમે પછી સાંજે વ આવે સવારે વહેલા ઠંડી લાગે ડૂું પડે મતલબ ક્યાંક બહાર નીકળવ હોય તો સ્વેટર પહેરી ને જોવું પડે એવી ઠંડી લાગે બપોરે ગરમી થતી હોય અને રાતે વરસાદ પણ આવી જાય ફૂલ પવન સાથે એટલે આ ત્રણેય ઋતુ એક સાથે એક જ દિવસમાં જોવા મળી જતી હતી પેલા પેલા એવું નતું જોવા મળતું હમણાંથી આ આવું જોવા મળે છે જે દર્શાવે છે કે વરસાદની જીતા
હા એ તો વાત સાચી જ છે ને અને પેલા પ્રમાણે આપડે એવું થયું હતું ને કે ઉનાળામાં વરસાદ વધારે આવી ગયો પછી ચોમાસા અંદર થોડોક પણ વરસાદ નતો આવ્યો એટલે બધી પણ આપડે અસર થાય જ છે કારમ કે આપડું આખું સમય બગડે ઉનાળામાં અને ખેતીમાં પણ નુકસાન થાય વધારે.
હા એતો છે અને પાછું તમને જણાવ કે તમે ચોમાસામાં તમે કેવો ખાવ ખોરાક પસંદ સાંજે ભજીયા કે એવું બધું ભાવે છે કે નથી ભાવતું તમને?
ચોમાસાંદ ભજીયાને બધ બનાવી જ છીએ પણ હવે તો એમ થાય કે ક્યારેમ ભજીયા બનાવીએ વસ્તુ લઈને મૂકી હોય અને વરસાદ તો ઉનાળા માં આવી જાય ચોમાસા તો બાર જ જોતા હોઈએ પણ તો વરસાદ ન નથી આવતો.
હા એ જેવું થયું હતું ને અમે પેલા ને જયારે વરસાદ આવે ને ત્યારે મીકમાં એક વાર અમે ભજીયા બનાવતા બરોબર ગમે તે હોય પછી એ ટીકડી હોય કે ડુંગળી ના ભજીયા હોય કે પાલક ના હોય કે મેથી ના હોય પણ અમે બનાવતા અને આ ગઈ સાલ તો અમારે શું થયું કે વરસાદનું જ આપણે ઠેકાણું નતું એના કારણે ને અમે ખાલી એક જ વાર ભજીયા બનાવીને ખાતા આખી સિઝનમાં બોલો.
હા એવું જ થાય ને ભાઈ શું કરે અને એવી રી એવી રીતે શિયાળામાં પણ એવું થઈ જાય છે કે અમુક જેમ વસ્તુ શિયાળામાં ખવાય ધાર કે સવારે બાજ રોટલોની ખાવાની ઈચ્છા મજા આવે વધારે તો એટલી બધી ઠંડી નથી પડતી શિ સવારે ઉઠી એટલે આપ ગરમી લાગે પછી એસીની જરૂર પડતી હોય અને એના બાજરી નો રોટલો ની બધી ખાવાની પણ મજા ના આવે અને શિયાળામાં ગંધર આપણે બનાવી છે તમે પણ બનાવેશો? એ પણ ખાવાની ના મજા આવે. ઠંડી બહુ વધારે પડે ખાવાની બહું મજા આવે.
હા એ તો છે અમે પણ ગુંદર પાક બનાવીએ છીએ પછી ખાજુર પાક બનાવીએ છીએ અને આવી રીતે બધી જે શરીરને ગરમાવ આપે એવી વસ્તુ બધી ખાઈએ છીએ પણ હવે જો શિયાળામાં જ ઉનાળા જેવી ગરમી પડવા માંડે તો પછી આ બધું ખાઈએ તો આપણા શરીર માટે પણ ગરમ વધારે થઈ જાય જેના કારણે શરીરમાં આપણને ઇન્ફેક્શન કે અળાઈઓ કે એવું બધું થવાનું વધારે આવીતે
હા એ થાય જ ને બાછી હવે જો અ્યારે આપણેે મજૂરી કરતા હોઈએ અને આ બધી વસ્તુ ખાઈએ ગરમ ગરમ અને પછી બાર આપડે તડકા મજૂરી કરવાની હોય પછી શું થાય આપડે ખીલ એ બધી પ્રોબ્લેમ પણ વધારે થઈ જાય એટલે આ બધી તકલીફો પણ વધારે ઊભી થાય છે પછી અથાણું બધું વધારે ખાઈએ શિયાળામાં આપણે ખાધા એના માટે ઠંડી વધારે એટલે આપણે શરીરને અનુકૂટ રે પણ ઠંડી જેટલી નથી પડતી એટલે પ શરીર ને પણ તકલીફ પડે છે એટલી.
હા એ તો છે આના પાછ હવે તો ચોમાસામાં લોકો લોકોના બીમાર થવાના કેસ પણ કેટલા વધી ગયા છે કારણ કે જ્યાં જોવો ત્યાં પાણી ભરાયેલા હોય છે સરકારના સરકાર રોડ રસ્તા બનાવે તો એક જ વરષમાં તો એ રોડ રસ્તા ર ચોમાસાના કાડાઓ પડી જાય અને ત્યાં પાણી ભરાય અને પછી રોગચાળો ફાટી નીકળે છે એના હોસ્પિટલોમાં એમાં પણ ચોમાસા તો એમાં જગ્યા પણ નથી હોતી એવું હોય છે ચોમાસા
પણ આમાં કેવું થાય કે સરકાર અત્યારે રસ્તા બનાવ ચાલુ કરે પણ અત્યારે વરસાદનું ઠેકાણું નથી હોતું કે વરસાદ ઉનાળામાં આવી જાય તો અત્યારે બધી જગ્યાનું કામ જ ચાલુ હોય રોડ રસ્તાના વરસાદ આવી જાય એટલે પછી રસ્તો સરખો ના બને મજબૂત પણ ના બને પછી વરસાદ આ આવે જ નહી કારણ કે આ તો વિચારે સરકાર કે ચોમાસા બનાવશું વરસાદ આવશે બગડી જશે રસ્તો. હવે શું કરે એ પણ.
હા એ તો છે સર અને આપડે છેલ્લે એક વાત છે કે આ જે પણ જૂથોમાં જે પરિવર્તન આવ્યું છે અને બદલાવ આવ્યો છે. એમાં ઈચ્છીઇ માંગીએ જે પ્રદુષણ અટકાવતા બીએ એના કારણે આ બધું થાય છે બીજું કોઈ કારણ જ નથી આનું અનિશ્ચિતતા થવા વરસાને.
આ એના પાછળનું કારણ માનવી જ છે ને.
હ હા એજ ને. સારું તો તમારા સાથે વાત કરીને મજા આવી પછી વાત કરીશું બાય. બાય.